કેમ છો?
હા હું મજામાં છું તમે
હું પણ મજામાં છું આજે આપને ઇમ્પોર્ટન્ટ ઓફ ટાઈમ મેનેજમેન્ટ આ વિષય વાત કરવી તમે શું કરવા આવિ સકે
અ મારા માટે તો ટાઈમ આ ખુબ મહત્વનો જ છે. તો હું સમયનું વ્યવસ્થા એટલે એનું કહું છું કે આપણ સમયને યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેમ કે સમય જ જીવંતી સૌથી મૂલ્યમા મૂલ્યવાન સંપત્તિ છે, કે નહી
હા એકદમ સાચું કારણ આપની જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, ને તો પૈસા, સંપત્તિ, વસ્તુઓ અને બીજી ઘણી વસ્તુઓ ફરી મળી શકે છે, પણ ગેલો સમય ક્યારે પણ પાછો આવતો નથી ને તો એટલે જ સમયનું મહત્ત્વ સમજવું અને તેનો ઉ યોગ્ય ઉપયોગ કરવો દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કારણ જીવનમાં સફલતા મેળવા માટે પ્રતિભા, મહેનત અને જેટલું જરૂરી છે, ને તેટલું જ જરૂરી વે અ વેળની વ્યવસ્થા પણ છે.
હા તો મારા માટે સમયનું યમ છે. કે આપને સમય પછીથી મળવા નહીં પણ પૈસા ફરીથી કમાઈ શકીએ છે, પ પણ પસાર થયેલો સમય ક્યારેક પન પાછો આવતો નથી એટલે તો જીવનમાં સફલ થવા મા ટે સમયનું જ અવ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે.
હા અને કેવું છે, કે વેળ વ્યવસ્થાપનનો જ અર્થ એ છે, કે પોતાના બધા કામો કામોને યોગ્ય યોજના સાથે યોગ્ય ક્રમમાં અને યોગ્ય સમયે પૂર્ણ કરવા જોઈએ ને તો જયારે વ્યક્તિ સમયનું યોગ્ય નિયોજન કરે છે, ત્યારે તે કમ સમયમાં વધારે કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી શકે છે. તરુણાથી જીવન વ્યવસ્થિત બને છે અને તણાવ ઓછો થાય છે. કારણ વિદ્યાર્થીઓ માટે વેળે વેળનું વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે ને. તો રોજ નિશ્ચિત સમય ઉઠવું જોઈએ શાળામાં જવું જોઈએ અભ્યાસ કરવો જોઈએ ગૃહ પાઠ પૂર્ણ કરવું જોઈએ. પૂર્ણ રોગવઋતુ કરવું કરવું ખેડવું અને વિશ્રાંતિ પણ લેવું જરૂરી છે કારણ આ બધ બધા માટે સમય નું યોગ્ય નિયોજન હોવે હોવું જોઈએ કારણ જે વિદ્યાર્થી રોજ થોડા થોડા અભ્યાસ કરે છે ને તે પરીક્ષા દરમિયાન ઘબરાતી નથી. અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે છે ને અને સારા ગુણ પ્રાપ્ત કરે છે.
હા તો મારા માટે વિદ્યાર્થીઓ માટે તે સમયનું વ્યવસ્થાપન તો ખૂબ જ મહત્ત્વનું છે જેમ કે જો વિદ્યાર્થી રોજ થોડા સમય અભ્યાસ વાંચ્યાન અને પછી લેખન તો રમત ગમત અને આરામ માટે ફળાવે તો પરીક્ષામાં સારું પરિણામ મેળાવી શકે છે તો છેલ્લો સમયે જ ઉતવાળ કરવા કરતા રોજ થોડો અભ્યાસ કરવો વધારે અ સારો જ છે જેમ કે સમય વ્યવસ્થા પણ આપની કાર્યક્ષમ તા વધારે છે જે લોકો પોતાના દિવસની યોજ ના બનાવે છે તો વધારે કામો છ સમયમાં પૂરું કરી શકીએ તો આદીતાનો અને ઓછો થાય અને તો આત્મવિશ્વાસ બી વધે
એકદમ સાચું બોલે કારણ નોકરી અને વ્યવસ્થામાં વ્યવસાયમાં પણ સમય નુ મહત્વ અપાડે છે ને તો કર્મચારી સમય સર કાર્ય કાર્યાલય ઓછવું જોઈએ છે કારણ જવાબદારી પૂર્વક કામ કરે છે ને તો સમય મર્યાદામાં કામ પૂર્ણ કરે છે કારણ તેનો બળતી અને સન્માન અને વિશ્વાસ મળે છે કારણ વ્યવસાયમાં ગ્રાહકને સમજ સર સેવા મળે તો ગ્રાહક નો વિશ્વાસ વધે છે અને વ્યવસાય પ્રગતિ કરે છે ને
મારા માટે તો સમયની યોગ્ય કદર કરનારો જ વ્યક્તિ પોતાના પરિવાર પછી મિ મિત્રો અને તો સમાજ માટે પણ સમય કાઢી શકે છે તો હ સમયનું વ્યવસ્થાપન ફક્ત કામ માટે નથી પણ આરામ વાય અને પછી ઊંગ અને તો મનોરંજન માટે પણ જરૂરી છે જેમ કે
યાથી સંબંધો મજબૂત બને છે તો અને જીવનમાં સંતુલન જોવાય છે
હા અને સમયયોગ સમય નો યોગ્ય વ્યવસ્થાપન કરનાર વ્યક્તિ જો આલસ ટાળવા ટા ટાળ અને ગોંધળ ગોંધળથી દૂર રહે છે ને તો એ રોજ ના કોમ કામોની યાદી બનાવે છે મહત્વના કામ પહેલા પૂર્ણ કરે છે. અને નાની નાની બાબતોમાં સમય બગાડતો નથી અને આ આદત તેને જીવનભર ઉપયોગી પડે છે ને
હા તો મારા માટે અ સમય બગાડવાની તો ઘણી આદતો હોય છે જેવી પછી મોબાઈલ થયો વધારે ઉપયોગ સોશિયલ મીડિયા પર કલાકો સુધી સમય અને અ વ્યસ્ત મારો હો જેવી ટીવી જો પછી એનાથી આલસ કરવી અને તો પછી કામ નો વધ અ વારંવાર પછી માટે અ રાખું આ બધી આદતોથી આપની પ્રગતિ અ અટ કાય છે, તો સમયનું સારું વ્યવસ્થાપન કરવા માટે આપણ અ રોજનો ટાઈમટેબલ બનાવવું જોઈએ જેમ કે અ મહત્ત્વનું કામ પહેલાં પૂરું કરવું જોઈએ ને તો પછી નાના નાના અ કામા નક્કી કરીને એક પછી એક પૂરા કરવા જોઈએ તો સમયે અ ઉઠવો અને તો સમય પર શું અને તો નિયમિત જીવનશૈલી માત્ર આ જ જોઈએ
એકદમ સાચું બોલે તમે કારણ આરોગ્ય માટે પણ સમયનું વ્યવસ્થા પણ આવશ્યક છે, ને તો સમય સર ઉઠવું વાયમ કરવો અને યોગ અને પ્રાણાયામ બી કરવો જોઈએ કારણ સમય અનુસાર ભોજન કરવું અને રાત્રરે પૂર તી ઊંઘ લેવું કારણ આ બધું યોગ્ય સમયનું નિયોજન છે, ને તો ત્યારે શક્ય બને છે, કારણ આથી શરીર તંદુરસ્ત રહે છે, અને મન પણ પ્રસન્ન રહે છે.
હા તો મારા માટે સમયનું મહત્ત્વ એમ બી છે, કે સમય જીવનનો આધાર જ બની શકે પછી દોરોજ બધાને અ સમાન ચોવીસ કલાક મળે છે, પન સફળ વ્યક્તિ અને તો સામાન્ય વ્ય તિ માટે અ અ વ્યક્તિ વચ્ચેનો ફરક એ જ છે, કે તેઓ આ ચોવીસ કલાકનો ઉપયોગ કેવી રીતે કર્યો તો જેમ કે જે વ્યક્તિ સમય બગાડે તો તે પછી અ પંચાય પંચાયત છે, અને તો જે સમયનું સદુપયોગ કરીશ છે, તો પોતાનું સપનું પૂરું કરી શકીએ.
એકદમ સાચું બોલ્યા, કારણ કેવું છેકે આજના યુગમાં મોબાઈલ ફોન સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ, ટીવી અને ઇન્ટરનેટના કારણે ઘણા સમય વે તે જતો રહે છે ને. તો ઘણા યુવકા કલાકો સુધી મોબાઈલ વ્યસ્ત રહે છે. અને જેના કારણે અભ્યાસ કામ અને પરિવાર માટેનો સમય ઓછો પડી જાય છે. અને એટલે ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી કામ માટે કરવો જોઈએ, કારણ એને અને સમયનોર દૂર દુરઅપયોગ કાળતા આવડવો જોઈએ, કારણ અ સમય નો વ્યવસ્થાપન માટેના પણ આ આદત ઉપયોગી કરવું જોઈએ. અ કો ઈ ઉપયોગી છે, કારણ સવારે વહેલા ઉઠવું. દિવસ નુયો નિયોજન અને સમયપત્ર બનાવવું. મહત્વના કામને પહેલા પૂર્ણ ક કરવું. પાલસને ટા ટા ટાળવી. કારણ મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો. હોય પછી નિયમિત અભ્યાસ અને વાંચવાનુ કરવું. વધ પછી વિશ્રાંતિ અને કુટુંબો માટે પણ સમય રાખવો, દિવસ ના અંતમાં, પોતાનું મૂલ મૂલ્યાંકન કરવું. અકારણ સમયનો વ્યવસ્થાપન છે ને તો ફક્ત વ્યક્તિગત વ્યક્તિગત રીતે નહતી. તો પણ સમાજ અને રાષ્ટ્ર, માટે પણ મહત્ત્વનું છે ને. તો જે દેશના નાગરિક સમય નું પાલન કરે છે. તો તે દેશન પ્રગતિના મારગા આ આગળ વધે છે. કારણ સમય પાલનથી ઉત્પાદન ક્ષમતા વધે છે. શિસ્ત નિર્માણ થાય છે, અને વિકાસ ને પણ ગતિ વધે છે, મળે છે ને.
હા, તો મારા માટે પછી સમય આ અભ્યાસ માટે ટે જ નથી, પણ ઘરના કામ, નોકરી અ પછી વ્યવસાય, પરિવાર સાથે સમય પર. અ ખાઓ, પિઓ, વ્યેમ કરવો, યોગ્ય પ્રાર્થના. ને ઊંઘવા માટે પણ યોગ્ય સમયે. મળવો જરૂરી છે, જેમ કે પછી જે વ્યક્તિ અ સંતુલિત અ બનાવે છે. તો તેનું જીવન વધારે અ અને તો આનંદમય બની શકીએ. તો મારા માટે, સમયના લાભ હુ કવું કી. બધા કામ સમય પર પૂરું થાય, તો તનોવ અને તો ચિંતા ઓછી. થાય છે, જેમ કે પછી શિસ્ત અને જિમ્મેદારી બી આવે. પછી પરિવાર અને મિત્રો સાથે પણ સમય મળી શકે. અન અને તો સૌથી મહત્ત્વનુંતો આરોગ્ય સારું રહે છે, કારણ કે આરામ અને વ્યાયામ માટે તો સમય મળે જ છે, પણ જીવનમાં સફળતા મેળવવાની શક ક્યતા વધી જાય છે, સમય બગાડવાના કરતા આજ કાલ ઘણા લોકો મોબાઈલ, પછી સોશિયલ મીડિયા, પછી ઓનલાઈન. અ ટીવી અને તો એવા વાતોમાં ઘણા સમય બગાડે છે, જેમ કે કા કામને પછી માટે રાખવાની આદત પણ અ સમય બગાડે. છે, જેમ કે આલસ, અ બેફકરીને તો આ આયોજનનો અભાવ અને તો સમયનું નુકસાન બી કરે છે, અને તો હ બસું અ પછી ઇતિહાસ ગણામાં લોકોએ સમયની કિંમત પછી, સમજી હતી. માના માટે તો, એટલું જ
હ.
મહાન બન્યો કોઈ પણ ક્ષેત્ર હોય શિક્ષણ અને તો વિજ્ઞાન ખેલ વ્યવસ્થા. કે કલા સમય વ્યવસ્થા. વગર મોટી સફળતા મેળવી મુશ્કેલ જ છે.
એકદમ સાચું બોલે તમે પણ કેવું છે કે. ઇતિહાસ ઘણા મહાન વ્યક્તિઓ એ સમય નું મહત્વ ઓળખ્યું હતું. તો તેઓ નિયમિત જીવન જીવતા હતા પ્રત્યક્ષણ. ય સદઉપયોગ કરતા હોતા. અને એટલે જ ઇતિહાસમાં અમર બન્ય સફળતા નસીબથી નહી ના. પણ યોગ્ય સમય યોગ્ય નિર્ણય અને સતત પ્ર પ્રયત્નથી મળે છે. અ તો હું એટલું જ કહીશ કે ભ એ જીવનનો. સમય સૌથી અમૂલ્ય ખજાનું છે. અને જે વ્યક્તિ સમય ન સન્માન કરે છે ને તો સમય તેની સફળતા નક્કી કરે છે. આપને દરે ક્ષણ યોગ્ય. ઉપયોગ કરવો અને સમયનું નિયોજન કરવું અને. શિસ્તબદ્ધ જીવન જો જીવો જોઈએ. આ આપણ આ હું તો એટલું જ કહીશ કે આપ બધા એ નિયોજન કરવું જોઈએ. હજે મને તારી સાથે બોલીને બહુ સરસ લાગી પછી માઓ.